હા બોલ
હા અરે વાઈફાઈ મારું લગાવ ગયું છે. ને તો મને નેટ ન તો ચાલુ કર્યું- તો રાત્રે બી એવું. થયું એટ વાઈફાઈ પર હતો મારેધું મારું નેટ ચાલુ રાખવું પડતું.
લાઈટ નો પ્રોબ્લેમ થાય ને એટલે બંધ થઈ જાય.
હા એટલે વાઈફાઈ આપડું કનેક્ટ હોય ને એટલે માર હવે ખુદ નું નેટ ચાલુ રાખવું. પડશે કોલ કરી જ તો આવું અચાનક થાય તો કઢઈ જાય. એજ ને હ મ્મ
નથી કે બિઝનેસ ભણેલા ગામમાં નથી એટલે બિઝનેસ ક કમાઈ હકે એમાં
હમ સાચી વાત છે જરૂરી છે હા પણ બિઝનેસ માટે પેલો કરવો જોઈએ. અત્યારે વિચાર છે કે ચણિયાચોળી ન એક્ઝિબિશન કરો. પણ મારા હસબન્ડ ના ના ભડ્યા કરે કે નહી કરું તારે થતું નથી પણ મે તો ઘરે ઘડે ના થાય પણ એક વાર ટ્રાય કરવામાં શું થાય હમ. અને અમારે કેવું કે સુરત મારું પિયર સુરત નું ને તો ત્યાં બધું મને ખબર છે, કઈ જગ્યાએ? હોલસેલમાં ભાવ ક્યાં મળે?
તો વધારે આરોગ્ય હોય સુરત ના લોકો તો એવું બિઝનેસ કરે એમાં બહ આગળ છે,
તો મેં એમને કેટલું કીધું એમાય કેવું છે, એક્ઝિબિશન આપડે કરીએ ને. તો ખાલી બે દિવસ અ બે દિવસ આપણેે ખાલી ત્યાં. રો એક બે દિવસ ન હોયએ આખો દિવસ દસ વાગ્યાથી. રાતના આઠ દસ વાગ્યા સુધી આપડે રેવું પડે પણ કેવું કે તમને લોકોને. ભલે લોકો જોઈ જાય તમારું. પણ તમારો કોન્ટેક્ટ નંબર વધે તમારો લોકો આપડે જો પણ માલ જો ગમ્યો હોય ને એ લોકો ને. આપડી ક્વોલિટી ને આપડ કપડાં ની બધું હાથે. તો એક એક જણ જોઈ જાય ને તો બે જણને ક આ ફરક આ વસ્તુ આ છે, જયારે અમે પેલું અમે જ્વેલરીનુંકર્યું હતું ને ત્યારે અમારે એવું જ હતું. કે એવી રીતે એક જ વા એક જ મેં તો મારું બધું જે માલ સામાન હતો ને. આપી દીધો કારણ કે અત્યારે એ છે, ને બધું. ફ્લાવરનુંને એ બધું અત્યારે ઊન નું ટ્રેન્ડિંગ છે ખબર છે? ઊન નું બધું હા હા હા બસ એ એમને છે ને જાતે બનાવે છે, તો એ બધું હમણાં કરે છે, તો એ મેંધો સામાન એમને આપી દીધો. એ એમને ત્રણ એક્ઝિબિશન કર્યા અને ત્રણે ત્રણ સક્સેસ રહ્યા. હવે એમનું લગ સારું છે, તો થઈ ગયું એવું. એજ એ મને એ મને કે છે, કે ચાલ આપડે પાટાર માં કરીએ. અને તું ચણે જોડી ને જા હવે આ મને હિંમત નહી આપતા. સામે વાળા હિંમત ના આપે તો આપડા થી ના કરાય પછી કશું થય આપડ માથે પડે તો શું જવાનું?
વાત કરી મે ના પાડીથી આવું થયું આવું થયું.
પછી બે બોલા સાંભળવાના આપણને.
સાચી વાત છે.
હમ બાકી તો છે વસ્તુ સારું કારણ કે જો ચન્યાચોડી નો ક્રેઝ વધારે વધારે છે અહિયાં દુકાન આમ બહાર રોડ પર ઉભ‌ બેઠા હોય એ લોકોને બી કેટલું વેચાણ થાય જોય તમારે
છે અને મોટી મોટી માર્કેટ કરતા જોવ‌પછી મોટા મોટા મોલ હોય આ બધા ના કરતા તમે જુઓ ને તેઓ રેન્ડમલી લઈને બેઠેલા હોય તો વધારે વેચાણ થતું હોય. કેમકે બધા પબ્લિક એવું પૈસા પ્રોવાઈડ ના કરી શકતા હોય. કે જે મોટી મોટી દુકાનો માં જઈને ઘરે કે પછી મળતું હોય કે વ્યાજબીહમાં હોય
હા વ્યાજબી ભાવમાં હોય. હા અને ડિઝાઇનર પીસ મળતી હોય તમે અત્યારે જ ને આણંદ આણંદ મા વિદ્યાનગર સાઈડ છે ને પેલા રોડ ઉપર બેસેલા હોય સારી સારી પબ્લિક લેવા આવે. તમે નઈ માનો કેટલી મસ્ત આ એવી નઈ પૈસા વાળી બધી પબ્લિક લેવા આવેે. અને એવો મસ્ત એનો સામાન અનેને બધું એવું મટરિયલ એટલું સારું હોય છે ને મેં ખુદ લીધી છે. અને એટલે. અને બજારે કેવું કે એવું વિચારે કે નવરાત્રી માં નવો દિવસ પહેરવાની હોય તો લોકો એવું વિચારે કે શોરૂમ માંથી લઈએ પાં પાંચ હજાર ની દસ દસ હજાર ની એને એક જ વાર પહેરવાની એના કરતા છ બે હાજાર માં મળતી હોય. તો પાંચ ના આવે આ તમારે આરામ છે પાંચ આ આવી ગઈ
આવે ઉ બી ફેમિલી વારાબર ને તમે પૈસા વાળા જોતા હોય તો બધા કરતા શોકુ હોય. અટલા મેડલા પ્રાઈઝ નને પોસે ર અહિયાં જવાનું અહિયાયા નહી ખરીદવાનું આટલામાં જ એટલામાં જ થશે બાકી ભાવ ચાલ ના કરાવે એ લોકો આટલા માલો તો ચાલો બાકી ચાલ નહી જોઈ.
હ એ લોકો તો શોરમાં કે ફિક્સ રેટ હોય. અને કેવો કે તો એનારે પબ્લિક લઈશ અત્યારે અમારે ત્યાં મારી ફ્રેન્ડ છે ને. અહિયાં એ આખું પોતે જાતે ડિઝાઇનર છે. મીન્સ કે ટેલ ટેલ ટેલર ને આપી દે આવી રીતે બ્લાઉઝ કરવાનું. પણ ખાલી ડિઝાઇન તમારે સિલેક્ટ કરવાની. અને એ જાતે એવી રીતે બનાવે છે અને મોટો એનો ઘેર તો એટલો મોટો ઘેર હોય ને અઢાર મીટર નો ઘેર આખો એમ. ચણિયાચોળી તમે જોવ ને એટલી મસ્ત બનાવે ને ભાઈ એને એમાં બી જો દિમાગ ન કામ જે સાચુ કહુ
હજી વાત છે હું માણસ માંથી આવી અલગ કિલ રેવી જોઈએ.
વસ્તુ આમ સામે એનઆર પબ્લિક વધારે લેવા આવે. હવે તમે નહી માનો એ જ અને થોડી કેટલી એટલી પંદર પંદર હજારની દસ દસ હજાર ની વેચે છે તોય વેચાય જાય આરામથી
મારે ચણિયાચોળી એટલો ભાવ હશે એ
એ એ એવી રીતેિઝ ડિઝાઇન કરેલું હોય ને હવે એનારે પબ્લિક આવે બાર થી.
હમ એ તો લેવાય નહિ
એ તો લેવા એ લોકો તો પૈસા થી તો એતો કાઉન્ડ માં પૈસા આવતા હોય.
કે ફરક ના પડે અમે એ વસ્તુ તમને ગમે એવો ભાવ બને એને મૂકી દો એમને કઈ વાંધો નહી તેમને પેલનમાં ખટકે નહી.
આ હા એને ખડે કે નહી ને આપડા જવાને તો દસ વાર વિચારો કરો. હ હ એ ફરક છે કઈક કઈક તો આ એમને જો બઈ રેવા કરતા કઈક તો વિચારવાનો કે કઈક જાતિ બેનિફિટ મળતો હોય બે પૈસા હોતાહોય અને અત્યારે મોંઘવારી એટલી છે.
મારે ઘર માં એજ ગમેવુ તો ચાલે જ નહી. બે ઘરમાં પાંચ વ્યક્તિ રહેતા હોય તો બે ત્રણ વ્યક્તિ તો કમાવું છો તો ચાલે એવું છે અત્યારે એ મોંઘવારી કે એવી કેવા ભાવ બધી વસ્તુ ના
હા તો પછી અત્યારે કેવું જો ફોન લેવાનો ફોનને પાછળ બેલેન્સ નાખવાનું. બરાબર કેટલો ખર્ચો થઇ જાય તમે કોલેજ ભણતા હોય તો તમારે તમે એકટીવા ચલાવતા હોયને પેટ્રોલ નો ખર્ચો આવે બરાબર કંક છોકરાઓ એટલે મીન્સ કે ફ્રેન્ડો જોડે તમારે ફ્રેન્ડ હોય તો એમની જોડે તમે નાસ્તો કરવા જાઓ. ખાવા જાવ તો ખર્ચો થાય જ ને બધો જોવા જઈ તો બહુ ખર્ચો છે નઈ
હ એતો પ્રટોલના એટલા ભાવ વધયા છે ત શિક્ષણ શિક્ષણ લેવા જઈએ તો એમ છે ભણાવ એને કે તમારે જો આટલું. શું કેહેવાય એડમિશન કરાવતા આટલા પૈસા આટલી બધી ફ્રી હોય
સ્કૂલ માં બી કેટલી બધી એડમિશન ફી કેટલી બધી લે છે તમે નહીં માનો. અત્યારે સ્કૂલની ફી કેટલી હોય છે અને ભણાવતા કઈ હારું નહી. એકય સ્કૂલ નહીં હારી અહિયાં તો જોવા જઈએ ને તો.
ની હોય એમ ટા એટલા બધા કઈ એરિયા હોય એરિયા થી કઈ એડમિશન નવું શોધીને લાવવાનું એટલા. જવા વાવ એવું.
હા બસ આ બધું પેલું એના જેવું થઈ ગયું છે શું કેવાય. હા એના વગર. લોકોને એ નહી જાતું પણ આમ સામે વાળો માણસ કેવું છે એની પરિસ્થિતિ કેવી છે. કોઈ સમજવા તૈયાર નથી ને નહી.
ડબલ પૈસા ઓ માને. તો તમને મળે એવું નહી બજારમાં.
ના નઈ મળે નઈ મળે. અત્યારે હું તો જોવા જઉં ને આપણા છોકરીઓના તમારા છોકરીઓના કે અમારા જેવા લેડીઝોના. કપડા સસ્તા મલે. ટીશર્ટ એટલી સસ્તી મળી જાય પણ આપડા નાના બાળકો ના લેવા જાય ને. તો ખબર અમને ખબર કેટલા મોટા મળે. સસ્તા મલે જ નહી. હ હા ડબલ ભાવ હોય. મેં કીધું. તારા તારા કપડાં લેવા જાવ તો મારા તો કેટલાય કપડાં આઈ જતા હોય. તો પછી એજ ને.
પશ ફેરીવા શોના ગબરા હોય છે બ્લાઉ સીસય. તે હોય એવું થ ના નાનો બિઝનેસ બી ચ થઈ ગયા. ચલે જે ગામડા ના જે. વ્યક્તિ એવું હોય બજારમાં જે તો ખરીદી નાકવાના છે ને સ્પેશિયલ મેનાની વસ્તુ માટે. તો પછી કઈક. એ વા કે સાયકલ વાની પર લઈને જાય ને લાગે છે જેને જરૂર છે તો એને વેચે એવું.
હા સાચી વાત છે કરવા માટે તો બહ બિઝનેસ છે કશું એવું છે નઈ. જેને કરવું હોય ને નાના બિઝનેસ માંથી બી માણસ મોટો બની શકે એવું ના હોય. પણ ખાલી શરમ નહી રાખવાની.
હમ.
શરમ રાખે એટલે પતી.
ના અમુક બધા ઘણી બધી સ્કીલ હોય કે એવું કરી શકે પણ કેવું. આવઉધંગ કરર પલસું બી ખલશે તેલસું બી કેલશે.
રાખે ને. એ વિચાર રાખે ને એટલા માટે જ પાછળ રહી જાય.
હમ સગા સબંધીઓ બધા. પણ એવું ના વિચારી કે એ કો માણે છે એમાંથી જ માણસ મોટો થયો એમ.
નાનો તો મોટો થશે હા એજ ને હ હવે. આ નરેન્દ્ર મોદી ક તું નરેન્દ્ર મોદી કઈ પૈસા વાળા હતા.
ના રે.
તો એવું એટલે તો આપડે શું કે આયા વિચારસરણી જ પાછળ પાડે. હવે ક જોબ કરે મોટો માણસ થાય કે એમ જોબ કરીને આખો દિવસ ઘસાઈ જાય એનું શું. એના ના ફેમિલી ને ટાઈમ સ્પેન્ડ કરી શકે ના એ પોતે પોતાના માટે પોતાનું ધ્યાન રાખી શકે
તો મધ જમાંવ ઈ સવાર ઉઠીને ટિફિન લઈને જતુ રહેત કોઈ કોઈ આજે આઠ વાગે આવતું હોય નવ વાગે ખાલી ફક્ત ગણ ગયું જમવા આવું હોય કે ઉઘવા આવતું હોય એવું જ ઈન ત્યારે આખી લાઈફ જાયને જોબ ટાઈમ જ જતી હોય
એજ અને અત્યારે જમેસરમાં એવું જ થાય છે રવિવારે એને ખાલી રાતે મલે હમ હમ હમ આપડો ટાઈમ થઇ ગયો તો બેન જોવ તો
હ નવ મનિટ થ ઈશે ખાલી
કેટલા મિનિટ થાય છે
નવ
દસ મનિટ હોય છે ને
હા હાલી
ઓકે હા કાલી કાલે કરી હ આપડે વાત હે ને તમે આ ટાઈમે ફ્રી હો છો
ના ટાઈમે એ ફ્રી હોઉ સાંજના બી ફ્રી હોઉ કદાચ હું ફ્રી હોય તો તમને થી તમેને કોલ કરી હો મ
હા મને એવું હોય ને તો હું હું તમને ફ્રી હોને તો હું તમને મેસેજ કરી દઈશ કા તો તમે હોય તો તમે મને મેસેજ કરી દેજો ઓકે ઓકે બાય બાય